તો બોલો બોલો શૈલેશભાઈ.
હું કરો ઉસ્મિતભાઈ?
જો બસ અઇયા બારા બેઠા બારકેટમાં તમે શું કરો?
એવું છે.
હમ.
હું કોલેજ બોલેજ નથી જવો ને?
ના કોલેજ આજે જવાનું છે પછી વારસે બાર બારક વાગ્યે જાવન છે અત્યારે અમારે ઇંગ્લિશનો રિકશન ના હોય ને.
એમ છે બાર વાગ્યે ટાઈમ છે?
હા અમારે બાર વાનું છે કેમકે અત પેલા આમ તો જો કે છે ને અગિયાર વાગ્યાનું શુરૂ થઈ જાય તો બુધવાર ગુરુવાર એલા ગુરુવાર શુક્રવાર ને શનિવાર ત્રણ દિવસ અમારે અંગ્રેજી નો લેક્ચર હોય ને. એટલે અગિયાર વાગ્યાથી અમારે કોલેજ ચાલુ થઇ જાય. ને સોમ મંગળ ને બુદ્ધ છોકરીઓને લેક્ચર હોય ગલ્સને. એટલે એને અગિયાર વાગે ચલી દઇએ, ને બાર વાગે કેમસ્ટ્રી લેક્ચર હોય બાર થી એક.
હમ.
ને એક થી બે પછી એ એમ શુક્ર શનિ જો કે બે મેજરના જકસે પહી ને પેલા ઇ
એવું છે.
કરો.
હ ય બી એસ સી કેમિસ્ટ્રીમાં.
બીએસસી કેમેસ્ટ્રી કરો તમારે એને જ કોલેજ છલો તમે?
અમારે હું ટાઈમ બાર વાગ્યાનો છે, બાર થી પાંચ.
બાર થી પાંચ છે તો સેમ ટાઈમ સે આપડે પ્રેક્ટિકલ ચાલુ થઈ ગયા છે તમારે? હા અમારે બેવ અમારે બે વાગે રજા પડીએ કેમ કે હજી અમારે પ્રેક્ટિકલ ના જ ચાલુ થયા ને એટલે ટીવાય વાળાને શરું થીયા ધીમે ધીમે અમારે જે બાકી કિસેસશાઈ વાળાને એફવાઈ વાળાને હજી તો આ શરૂ જ ન થીયું ભાઈ.
એવું છે ભણવાની જરૂર જ નથી? એ હા અમારે તો ક્યાર ન થઈ ગયું એક તારીખ નું થઇ ગયું.
એ એવું છે એમને શું કહો તમે?
હલો, હું કોશ?
તમે કઈ કેતા હતા ને.
હમ.
કઈ નઈ હું કઈ એફફાઈવાળાને શરૂ થઈ ગયા છે ને તમારે તો
હા હમા તો એક તારીખનું થઈ ગયું છે તમારે નથી થઈ ગયુ હજી
ના અમારે હજી ચૌદ પંદર તારીખનું કઇ સે કાલ પરમ દિવસ હજી શરૂતા થઇ ગયા એ
એટલે કઈ બાજુ તમે કોલેજ કઈ બાજુ હતા
હું અમારે કોલેજ બઉ દીન ને હું રોવ કાળો આ બાજુ ભાઈ
એવું છે જુનાગઢ હું વેરાવળ બાજુ
વેરાવળ સે એવું સે એમ ને
હમ્મ હમ્મ
હમ્મ વેરાવાર ગવર્મેન્ટ દ કોલેજ એજ ને
હા હા મેં ભેજ્યું હતું ફોમ પણ મને મેળ્યું નતું બઉ દિનમાં
એ આવવું છે તમે એ બઉ દિનમાં ફોન કર્યું તેમ,
હમ્મ તો મેં બીજા રાઉન્ડમાં મેળ્યું તું પેલા રાઉન્ડમાં જગ્યા ફૂલ થઈ એટલે પછી મારું એડમિશન ના થયું
એવું છે એમને હમ્મ બે આમાં અમારો બધી ન પેલા રાઉન્ડમાં જ વારો આવી ગયો હતો હું ભણતો ત્યાંથી કેટલા મારા બે ફ્રેન્ડ છે. મારી જોડે
નિનેમારે આ માં એક ફ્રેન્ છે. તેની અમને બુ દિનમાં મે્યા ત્યારે તેને કીધે લુ ગ્રુપ રાખ તે મારી જોડે હતો તેની અમાર એડમિશન કરાયતું અયા
એ
હમ્મ
રહો કયાં હોસ્ટેલ માં
હા અત્યારે તો હોસ્ટેલમાં તમે રૂમ રાખીને આવ કે હોસ્ટલ
હા હા અમે તો રૂમ રાખીને દઈએ અહી વેરાવળ માં હોસ્ટેલની સુવિધા ઓછી છે.
એવ અમારે ત્યા અં જુનાગઢ માં કેટલી બધી પીજી છે. પીજી ની સુવિધા છે હોસ્ટેલ રૂમ રાખી રાખીને પછીમ રાખીને તો જમવાનુંને બધું ના પવાય કેમ કે જમવાનું ને બધું અલગ અલગ થઇ જાય રૂમ રાખીને અલગ અલગ એવું છે. ને આમ કરો તો બધું પૈસા નો ખર્ચ કરો ને તો રૂમ રાખીનેલા પી જી મા રે વું સહેલવું પડે કેમ કે ત્યાં હરખુંજ થય જાય એમ આપડે અહિયાયા કઈ માથા કૂટ તો નઈ જમવાની ના તો ટાઈમે ટાઈમે આવી જાય આપડે ને ઓલુ તો બધું જમવા જવાની ની ઉપાધી રહી
બીજી માં કેટલા લઈ દવાનું પૈસા
એ પિસ્તાલીસ રૂપિયા લે ભાઈ પી જી માં
એ એવું છે મહિના ને એમ
હા એક મહિના દિવસ ના પિસ્તાલીસ રૂપિયા લે અમારે
હા
તમારે રૂમ નું ભાડો શું છે.
અમારે એક હજાર રૂપિયા હ ને અમે બે જણા રહીયે એટલે પાંચસો પાંચસો આવ ભાગમાં અરે હું લાઈટ બિલને બધું અમારે દેવાનું
હવ અમારે તો અહિયાં રૂમ નું ભાડું પાંચ પાંચ હજાર છ. છ. હજાર એવું છે. રૂમનું ભાડું પાછું લાાઈટ બિલ પણ અમારે જ ભરવાનું અમારે પણ અહીંયા એવું જ છે.
હ
ને જમવાનું જમવાનું ન બધું કરી હજી પાંસેક હજાર ની આજુબાજુ બગી પી જીમાંવું સારું પિસ્તાલીસોમાં પૂરું થઈ જાયમ હોય નથી
હા ઈ હાચુ
બસ જમવા જવા માને પાછું એવું હોય કે અમારે પ્રેક્ટિકલ ને સલું થાય ને પછી લોસા થઈ જાય કેમ એ કઈ ટાઈમ નો હોય જમવા જવાનો હરખો.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
ને ઓલા હોસ્ટેલમાં હોય તો વેલાહ બની ગીયું હોય તો જમીને જાવા ડે.
તો કઈ એક ટાણા કર નખાય ને એક ટાણાના પૈસા આપી દેવાય બીજું હું
હા તો એપીજી માં એક ટણા ના જ પૈસા દેવું.
હમ્મ હમ્મ.
ને કોક દી વેલા હ જમીન વઈ જાવું તો ઠીક છે. બાકી એક ટાણા ના પૈસા કરી નાખશું.
એવું છે. હમ્મ હું હાલે બાકી ભણવાનું.
બસ શાંતિ-શાંતિ તમે કો.
વરસાદ બરસાદ કેવોય એ બાજુ.
વરસાદ તો એક અઠવાડિયાથી કઈ નથી ઓલા સોમવારેથી નથી આ સોમવાર આંબી ગયો હજી કઈ વરસાદ જ નથી તડકો હવે તો નીકળવાનું ચાલુ થઈ ગયો પાછો.
એવું છે. આવું હે પણ થોડોક વરસાદ આવી થોડોક વરસાદ આવી જાય તો આવીએે.
હા થોડોક વરસાદ બરસાદ થાય પછી અમએ જવાનો પ્લાન કરીએ પણ અમેય નથી ગયા હજી. કાલે ગયા તાં. ફ્રેન્ડ આવી ગીયો હતો મહેક ને મળવા.
તે પણ કેતો હતો કે આ તો તડકામાં આવતા હોયઈ ગયું ત્યાં ઉપર ગયા પછી તો બહુ ગરમી એને થાય. આમ વરસાદ જેવું હોય તો વાંધો નો આવે.
એટલે જ ને વરસાદ આવે તો પછી આટો મારી એ આવે.
હમ્મ ને આમે પણ અત્યારે તો નવી સીડીએ થીજ છે ઉછે જવાનું. જૂની સીડી તો બધું બનશે જૂની રોપવે, જટાશકર ને ઓલો દીપડો ઉપડી ગયો એટલે સિહ ઉપાડી ગયો હતો ને.
હા હા એ.
એટલે. હા એટલે બધું બનશે અત્યારે તો અમે કાલે ગયા હતા અમારે જવ છું જટાશંકર ફોરવા ન્યાંથી. ફ્રેન્ડ ને મળીને અમને જાવા નો દીધા ન્યાંથી બધું બંધ છે.
એમ.
રોપ વે, જટાશંકર જવાનું ને જૂની સીડી બધી બને છે હમણા. ને નવી સીડીએ થી તમારે જાવું હોય ને તો ગીરના સડવા ડે બાકી કાંઈ નઈ.
હમ્મ.
અત્યારે તો જોકે ત્યાં પણ ફૂલ સેફ્ટી માં ચાલે છે પોલીસ ને બધી નાકાબંધીની છે. હજી તો કાલે તો શરૂ થઈ ગયું બાકી તો પરમ દિવસ તો બધું બન જ હતું જરાય જવા જ નતા દેતા ગીરના બધું બન.
હ.
અત્યારે તો જો કે જાવા દે છે વાંધો નથી આવતો હવે નવી સીડીએ થી. મ પરમ દિવસ તો બધું જ હતું. ઘરે તો વેકેશનમા હો ભાઈ.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
હા સાતમ આઠમ ના વેકેશનમાં. તમારે ક્યારે ઘરે જવાનું.
અમારે બસ હાથમ આઠમમા બાકી હું કે શનિ રવિ રજા શનિ રવિમા જઈ આવીએ એક આંટો મારી આઈએ.
હા તમારે વેરાવળથી ઓરું થાય ને અમારે પણ અહીંથી જ આગું થઈ જાય. શું કેવું હ કરું ઘરે જવાનું છે ન રવિ મા ન
એ તો પછી હું કઈ રજા મજા જવા આવવાનું હોય છે. ઘેર તો રેવાય જ નહીં બે દીમાં કાં જાવ.
એક દિવસ જવાક મ ને એક દિવસ આવક માટે હવારે અહીંથી ટ્રેનમાં અમે લોકો સવારે આઠ વાગે બેઠીએ ને એટલે બપોરે સવા બે વાગે અમને ઉના પહોંચાડે. ત્યાંથી ઘરે પહોંચી ત્યાં ત્રણ વાગી જાય અને ત્યાંથી પાછા આવીએ ત્યારે અગિયાર વાગ ની ટ્રેન હોય અગિયાર વાગ્યા ના ત્યાંથી બેઠી એટલે સ વાગે અહીંયા પુંગીએ એટલે અમારો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
હું તમારે ઉના પાછુ રહેવાનું.
હા હુ ના બઈ
પ્રોપર હુન
નહી પ્રોપર ઉનાર નહી ઉનારથી તોયો અઢાર કિલોમીટર મારું ગામ થઈ જાય તળ
એવું છે હમ ત્યારે તળ ગામમાં રહો એમ ને પેલા સ્કૂલ ક્યાં કરતા
પેલા સ્કૂલ ખંડેરી હતો હું વીપી જલામાં હા પ્રચી જાય કડેરી ત્યાં લગભગ હું દસમામાં હા દસમા માંથી હું હોસ્ટેલમાં હતો દસમાં નહી નવ માંથી ગયોતો નવ દસ અગિયારને બાર ચાર વર્ષ હોસ્ટેલમાં હતો
એવું છે.
તમે ક્યાં હતા હે ભાઈ
મેં દિવ બાજુ ગવર્મેન્ટ સ્કૂલમાં હમ હમ.
મેં ત્યા મેં સાયન્સ જ કર્યું હતું પણ ત્યાં એક્ઝામ ન સેન્ટર બારનું ત્યાં એ પ્રેક્ટલનું કે
તો એનું સેન્ટર ક્યાં હતું.
અમારું સેન્ટર હતું ડી એમ બારાડ ઘોસ સેન્ટર હતું. અમારે ત્યાં કેમ કે બીજી શાલામાં સેન્ટર નથી આવું ત્યાંથી ત્યાં જવું પડે અમારે ખુશીએ.
એવું છે તો અહીં હું આર્ટ આર્ટસ કોમર્સનું સેન્ટર છે.
હા, વીડીજલામાં આર્ટસ કોમર્સ ને દસ સેન્ટર તો સેજ
એમ.
હમ એટલે ત્યાંથી હા, સાયન્સમાં અમે હતા અત્યારે અંદાજીત પચીસની સંખ્યા હતી. પછી પાછા અત્યારે ધીમે-ધીમે વધતા જશે અત્યારે પંચાસ થઇ ગયા.
હા. હા.
હમ.
હુ અને બા
બસ સારુ સારું તમે કહો.
એવુ, અમારે હારું થોડોક વરસાદ થઇ જાય ને દાઠઢું વાતાવરણ થઈ જાય તો આવીએે પછી. ની રાતના અત્યાં તો તડગનું તો ત્યાં જ આવું.
હમ્મ, એ વાર જઈને બેઠા હ મસ્તમે બેઠા.
હમ્મ.
અમે લોકો વરસાદની વાત જઈને બેઠા ને તમે લોકો
એજ ને વરસાદમાં જવાય ને પછી
આમાં જો કે વાદળા થઈ જાય ઘડીકમાં આવું ન પણ હોય નક્કી એ
હમ્મ. અમારે વીઘોન બાજુ હોતો ત્રણ-ચારથી સતત પછી ન હજી અઠવાડિય જોયો આવ્યો જ નથી.
અમારે પણ અયા અઠવાડિયા પેલા એક દર અઠવાડિયે વર્ષે તો હવે પાસે અવાડિયાથી તડકો નીકળે છે અત્યારે તો.
એમ છે.
હમ્મ.
તો વરસાદ બરસાત આવે તો પછી નિરાતના આવીએે.
હા તે પણ છે તને વર્ષ તમે વરસાદ નિરાતે આવો.
હમ્મ.
હમ્મ. હા અત્યારે તો હાલમાં તો બહુ તડકો પડે અમારે કોલેજ બાર વાગે જવાનું હોય તો અમે અમે લોકો વિચારીએ. કેમ કે કોલેજે કેમ જાઉ?
કેમ કે તરે એક્ઝેક્ટ તડકામાં જ જવાનું બ બહારથી તડકામાં જવાનું, તડકામાં આવવાનું, એટલે તપી જાય અમે તો લોકો તો.
કોલ કોલેજ કેટલીક દૂર છે ગોમથી?
અમ્મ આ કંઈ નહી અમારે અહીંથી મારી અંદાજીત છે ને તો ગણો તો કિલોમીટ ટર પણ અડધો-અડધો કિલોમીટર થઇ જાય આહીંથી મારી દૂર છે એટલી. પણ જોકે અમે લોકો શોર્ટકટ લઈને જઈએ ને એટલે વાંધો ના આવે, પહોંચી જઈ વહેલાં ન્યાં.
હા.
બાકી બાકી તો આમ તો જા રોડે-રોડ થઈને જાવ ને કાડવામાં, અહીંથી કાડવામાં ને કાડવામાં થઈને તમે કોલેજ પહોંચો તો અંદાજિત કિલોમીટર થઈ જાય.
હા, હા.
પણ અમે અહીંથી શોર્ટકટ જાઈએ એટલે અડધો કિલોમીટર થઈ જાય. અને ત્યાંથી સીધે-સીધા સીધો જ રસ્તો છે, અહીંથી અમારે શોર્કટ લઈ લે, ભૂતનાથ મંદિર હે ને આપણે?
હા, હા.
હા ભૂતનાથ મંદિરેને નીકળી જાય ને ત્યાંથી સીધા કોલેજે કોલેજ નો રસ્તો સે, સીધે-સીધા હાલ્યા જાઈએ.
એમ છે.
હા. બાકી તો જો કે અમારે તો અહિયાં થી બહુ આઘો થઈ જાય કોલેજ તો. તમારે કોલેજ કેટલીક દૂર થાય તમારા રૂમ થી?
અમારે તો બાજુમાં જ સે.
બાજુ માં જ છે એમ ને. હા રૂમ રાખીને રહેવું હોય તો પછી કોલેજ સાઈડ જ રહેવાય ને. એટલે યાંથી કોલેજે નજીક થાય. અમારે તો પણ જોકે, હે?
કોલેજ સાઇટ રૂમ હે એટલે એટલી બધી દૂર છે નહીં.
અમારે તો જોકે પી જીમાં રહેવું તું એટલે નજીક તો પી જી નતી, હતી ત્યાં ભાડું વધારે હત તો અમને નતું પોસાતું, પસી અમે થોડીક દુર નકર અમારે બાઉદીન કોલેજની બાજુમાં પીજી છે જ જોકે. પણ ત્યાં ભાડું થોડુંક વધારે લઈને અમને ત્યાં નથી પોસાતું એટલે.
હા, હા. હાલ તો કાંઈ વાંધો નહી. હા. ઈ બાજુ આવી તો ફોન બોન કરજે.
હા હાલો વાંધો નહીં. વરસાદ બરસાદ આવે એટલે આવો ભાઈ.
હા.